હા તમને મારી અવાજ આવે છે?
હા.
હા તો હું આજે તમને કહેવા માંગુ છું તમે કેમ છો?
હા તો આજે હું આપડે આજે હું તમને કેવા માંગુ છું કામ વિશે થોડી માહિતી આપવા માંગુ છું આપણે ગામ વિશે આજે ચર્ચા કરીએ તો ગામ તમને ખબર જ હશે ગામ એટલે આપણું ખૂબ જ એકદમ પ્રિય આપણું જ્યાં જન્મ થયેલો હોય આપણું ગામ આપડું ગામડું આપણે કહીએ છીએ જેમ કે ઈન્ડિયા માં રહીએ છીએ તો ઈન્ડિયામાં લોકો પોતપોતાના ગામને ખુબ જ વહાલ કરે છે તેજ રીતે હું તમને કહુંતો ગામ એ આપણી ભાર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નું મુખ્ય કેન્દ્ર છે. મોટા ભાગના ગામડામાં. ઓ પ્રકૃતિની ગોદ માં ખુબ જ સુંદર અને શાંત વાતાવરણ વસેલા હોય છે. ગામમાં હળિયાળા ખેતરો વિશાળ વૃક્ષો અને તાજી હવાઓથી વાતાવરણ મળે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, અહીંના લોકો સાદું જીવન જીવે છે અને તેમના અને તેમના વિચારો ઉચ્ચ હોય છે ગામડાઓમાં લોકો એકબીજા ના સુખ દુઃખ મદદરૂપ થાય છે અને ભાઈચારા ભાવનાની રહે છે, ગામમાં મોટે ભાગે કે કાચા અને પાકા મકાનો જોવા મળે છે ગામમાં વચ્ચે એક જ સુંદર મંદિર અને ચૌહો એટલે કે બેઠક હોય છે જ્યાં લોકો સાંજે ભેગા મળીને પૂજા આરતી કરે છે. આપણા ગામમાં સવાર સાત વાગે એટલે આપણને ખબર જ પડી જાય છે કે હા થઈ ગઈ છે કારણ કે એટલે જે કારણ કે આપણને ખબર કારણ કે ચકલીઓ ગામડામાં આપડા ઘર પાસે આંગણેે જ હોય છે ઘોસલો બનાવી રાખે છે. તો તેમાંથી આપણને ચીચી અવાજે કરે છે પછી જે લોકો મરઘાં પાલ્યા હોય તે લોકો પણ અવાજ કરે છે તે જ રીતે આપણને ખબર જ પડી જાય છે અને ગામડામાં દરેક દરેક ખૂણા સુંદર સુંદર મંદિર આવેલા હોય છે, તો તમે શું કેશો?
હા ગામ એટલે સુંદર અને રહેે છે ગામમાં ખેતી ખેતીવાડી લોકો પણ હોયશે ગામમાં ખાસ કરીને ખેતીવાડીઓ બધું છે અને ગામ વિસ્તાર માં સ્વચ્છતા સુંદરતા આ જે માનસતા પણને એ લોકો સારા રહે છે ખાસ કરીને ગામડા લોકો તો ના લડાઈઓ ના કરે છે શાંતિ પૂર્વક છે બધા હાથમાં હાલી માગને રહે છે અને ગામના લોકો લોકો એકદમ સારા હોય છે. સુંદર ભી રાખે છે, સ્વસ્છતા ભી રાખે છે. પણ મહેનતથી પણ બહું હોય ખેતીવાડી લોકો કરે છે ગામમાં અને ગામમાં હરિયાળીઓ પણ રહે છે. કેમ કે ચારે બાજુ ખેતીવાડી હોય છે ગામ ના વિસ્તાર ના હોય કે કચા પાકા પણ મકાન હોય છે હા કોઈ પણ વિસ્તારમાં કાચા મકાન પણ હોય છે. કોઈ મકાન પાકા પણ મકાન હોય છે. ગામનાં લોકો છે ને.
સવાર
ગામનાં લોકો બધા મંદિરો આવે પૂજાં એ પણ કરે છે, તમે શું કેવા માગો છો?
હા જે તમે કીધું તે ખુબ જ સરસ વાત કરી ખુબ જ સાચું કહ્યું બરાબર છે. જે ત કીધું તેમાં હું પ્રદુષણ વિશે કહું તો આપણા ગામમાં એટલે કે હવે પ્રદુષણ પણ થાય છે જેમ કે ગામમાં પ્રદુષણ અને શહેરી દોડધામથી મુક્ત એવું સ્વચ્છ વા. વાતાવરણ પણ હોય છે પણ પ્રદુષણ હવે આજના યુગમાં પ્રદુષણ પણ થવું લ્યું છે કારણ કે ગામડામાં શહેરો ઈમારતો ખુબજ મોટી મોટી હવે ઈમારતો બનવા લાગ ફેક્ટરી, કંપનીઓ ગામડામાં પણ હવે ઉપલબ્ધ થઈ ગઈ છે. બવા લાગી છે, તે માટે આપણા ગામડામાં પણ હવે પ્રદુષણ થાય છે. તમને ખબર જ હશે તો તે જ રીતે ગામના લોકો તહેવારો અને મેળાઓ ખુબ જ ઉત્સાહથી અને આનંદથી ઉજવે છે. ગામડામાં લોકો ન તહેવાર અને મેળાઓ એટલે કે હા લાગે છે કે આજે દિવાળી છે, લાગે છે કે આજે ઉત્તરાયણ છે, આખા ગામમાં એટલા સ્ત સવાજ થી બધા ઉત્સવો ઉજવે છે, મેળાઓ જે ભરાય છે તે તો વા વા વા એની વાત જ ના કરવી એટલા ખુબ જ સરસ મેળઓના આનંદ બધા માળે છે, અને આનંદ મેળાઓ બધા ખુબ ખબ જાત જાતના મેળાઓ ભરાય છે તો તેનો ખુબ જ બધા આનંદ માે છે, ઉત્સાહ થી આનંદ કરે છે. હમણાં ગામડાઓમાં પંચાયત દ્વારા વહીવટ ચાલે છે, જે ગામના વિકાસમાં કામો કરે છે તમને ખબર જ હશે તેજ રીતે હું કહ તો ગામનું શુદ્ અને તાજું ભૂ ભોજન જેમ કે છાશ, રોટલો શાક, સ્વસ્ માટે ખૂબ જ ગુણકારી છે. આપ ગામના લોકો મોટે ભાગ થી સાદુ શાકાહારી શુદ્ધ ખાવાનું અને પીવાનું રાખે રાખે છે. જેમ શહેર લોકો શહેરે લોકો ગમે તેમ ખાય છે. તેમ ગામડા લોકો ખાતા નથી ગામડા લોકો જોશો તો તે લોકો હેલ્ધી બી સારા હોય છે. લોકો જલ્દી બીમાર નથી પડતા શહેરોમાં જયારે વધારે લોકો એમ બીમાર પડ્યા કરે ગામડ એટલે કે ખુબ જ સારું છે. ગામડામાં રહેવું જોઈએ આપણેને આપણું ગામ છોડીને જવું જોઈએ તો ગામડાઓમાં દેશના અર્થઘટન અર્થતંત્ર ન મહત્વનો પાયો છે, કારણ કે ત્યાં અનાજ અને શાકભાજીનું ઉત્પાદન થાય છે. મોટે ભાગે ગામડામાં જ આપણા અનાજ અને શાકભાજી નું ઉત્પાદન થાય. કારણ કે ગામડામાં જમીનો ખુબ જ જોવા મળે છે શહેરોમાં કે આખા શહેરો એટલે કે સિટી શહેરો આખા ઈમારતો, બિલ્ડિંગ, ફેક્ટરી, કંપની બધા રસ્તાઓ પાકા રસ્તાઓ બધુંથી ઘેરાયે છે શહેર કોને કહેવાય છે. એટલે ગામ એટલે કે બધી જમીન નીચે નાના નાના ઘરો, છાપરા વાળા ઘરો. વાળા ઘરો, ગામડામાં ખુબ જ જમીન, વાળા, ખેતીવાડી એ બધું હોય છે. જ્યાં આપણને ફળ, ફૂલ, શાકભાજી બધું જ મળી રહે છે તો તે ગામડા થી ને એ સારી સારી વસ્તુઓ પણ ઉપલબ્ધ રહે છે, એટલે કે એટલે જ કહેવામાં કે એટલે જ કહેવામાં આવ્યું છે, કે આપને આને જને શાકાજી નું ઉત્પાદન થાય છે, કારણ કે ગામડામાં ખેતીવાડી જેમની હોય તે લોકો ઉત્પાદન કરે છે. આજના સમયમાં ગામડાઓમાં પણ શાળા, વીજળી, પાકા રસ્તા અને ઇન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. હું તમને અગાઉ જણાવી અગાઉ કહ્યું તેજ પ્રમાણે તમને કયું શાળાઓ નવી નવી મોટી મોટી શાળાઓ આ આવી રહી છે, પછી વીજળી ના થાંભલાઓ, પાકા રસ્તાઓ હવે બની રહ્યા છે. ગ ગલી ગલીએ પાકા રસ્તાઓ બની રહ્યા છે. પછી ઇન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ પણ ચાલી રહી છે, એટલે કે ગામનું પણ હવે પહેલું જેવું નહી રહ્યું. પણ ગામ આપણા માટે ખુબ જ અગત્યનું છે ગામડનું સાદું અને શાંત જીવન દરેક વ્યક્તિ તેના મનને પ્રસન્ન કરી દે છે, તેવું હોય છે. ગામડું એટલે કે ગામડું આપણા માટે ખુબ જ સારું ને ગામડામાં રહેવું જેવું હોય છે. શહેર આપણેને આપણું ગામ છોડીને શહેર જોઈ નહી કારણ કે આપણને ગામડામાં ખૂબ જ સારું એટલે કે આપણને મન પ્રસન્ન થઈ જાય છે, એવું હોય છે. સવાર આપણી વહેલી સવાર સાંજની રાત તે આપણા માટે ખુબ જ સારો એટલે સારું હોય છે. તમે શું કેશો?
હમ
પાંદુરા ના મંદ. છેને ને બધા લોકો જે વર્ગ ના નીચે છે ને બધા છોકરાઓ લોકો રમવા ની.. નહી નહી કોઈના રોટા ટોકા નહી કરવામાં આવે છે. બધાએ લોકો હલી મીને રમે છે નવી રમતો રમે છે. ક્યારે કબડ્ડી રમે ક્યારે લંગરી રમે છે બધા પણ રમે છે અને જે ગામના મેદાનમાં જો વર ઉગેલા હોય છે તો આ શાંતિપૂર્વક બધા મિટિંગ પણ કરે છે જેવા સરપંચ લોકો પેલા તો જમાનામાં ત્યા છ ખાસ કરીને કરતા મેદાન હેક કરતા હતા
ત્યા વનના નીચે જ કરે છે બધા લોકો અને વનના નીચે એ લોકો શાંતિપૂર્વક બધા હરી મરીને જયારે જમ એ લોકોને ઠંડક લાગે છે અનેને ખુબ જ શાંત વાતાવરણ હોય છે વનના નીચે તમે શું કેવા માંગો છો
હા તમે ખુબ જ સરસ કહ્યું સાચી વાત છે એમ તો તે જ રે કેવું કહું તો એટલે કે ગામ એક આદર્શક ગામ છે ગામના એટલે કે ગામના લોકો કમસે કમ કોઈ કોઈ ગામમાં ઓછા લોકો પણ રહે છે. ગામમાં એસી ટકા લોકોની ખેતી ખેતી રહે છે ખેતી કરે છે ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ આવેલું છે કે કશે કશે કશે હોય છે ક કશે હોય છે તો તમે તમને ખબર જ હવે તો ગામમાં એટલે કે મંદિરો પણ જોવા મળે છે ને મસ્જિદો પણ આવી રહી પોત પોતાની ધર્મ ના મંદિરો. બધા ધર્મો ના લોકો હળી મળીને રહે છે અને પ્રેમ ભાવથી રહે છે જ્યાં હમ સુસો પણન હોય છે પોતાનું પોત પોોતાનું આંગણું બધા સજાવીને રાખે છે તહેવારોમાં તો ખુબ જ સારું લાગે છે ગામ ને ગામના આજુ આજુબાજુના પાડોશીઓ આજુબાજુમાં રહેવાસો તે લોકો ખુબ જ સારા હોય છે સારા સ્વભાવના હોય છે સારી રીતના હળી મળળીને રહે છે કોઈ સાથે દુશ્ની ને એવું બધું કઈક ઝઘડોગડો કરતા નથી ને મુશ્કેલીમાં ગામડા વાળા ગામડાવાસી લોકો સાથ આપે છે જે ગામડાવાસી લોકો સાથ આપે છે તે જ રીતે હું તમને કહું તો પણ એક ગામમાં જ રહું છું તો હું મારું ગામ આ પણ ખુબ જ સારું સરત છે આ જે બધી આ બધી વાત કરી છે તે હું બધું મેં મારા ગામડામાં અનુભવ લી્યો છે તો તમને તમને પણ તમારો અનુભવ છે છે
હા ગામ રહી તી
આમ તોું વાતાવરણ સંસ્થ હોય છે ગામમાં ગામમાં જ મે રહેલી હતી ગામના વિસ્તારમાં સસ્તા અને સુંદરતા હોય છે ગામ લોકો પણ સારા હોય છે તમે જે કીધું ખુબ જ સારું કીધું છે
હા થેન્કયુ,